હલો. હા. હ ચાલે છે? જય શ્રી કૃષ્ણ. બસ બિયા તમે કેમ છો? હ બધા કેમ કે હું બો એટલે ટાઈમ થઇ ગયો. બધસ હોય ગયા.
હમણાં શું છે ને મને તો આદત જ છે ને પછી બધા જા કે મને વર્કિંગ હોય તો પછી શું છે કે લેખટ સુધી થઈ જવાનું
એ તો છે એક હેબીટ જ પડે એટલે બાર વાગે વાગ્યા બધા ફોન
એના પેલા તો તમારી નથી આવતી મારેબી એવું થાય છે
આજના ટાઈમમાં કોઈ કોઈ ફટાફટ નહી હોય એમ એક વાગે બે વાગે એવું જ બધા હતા એમ
આપમને છે જો આજે આપને શું છે કે કે એજ્યુકેશન કેટલી ઇમ્પોર્ટન્ટ છે બધા માટે આ ટોપિક ઉપર વાત કરીએ છીંએ
ઓકે ઓકે આ ટોપિક પર વાત કરવામાં હારું શું લાગે
હા તમે જો એજ્યુકેશન ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે આજે કેમ કે મને તો એવું લાગે છે એજ્યુકેશન સારી રીતે નહી કરી હોયને બધાએ પછી શું થાય કે તમે કઈ લાઈફ મેં આગે પડી નથી શક તા આજ આજનું એટલું ટફ સિચ્યુએશન છે આજે તો બાઘાનું ટફ સિચુએશન છે તમે લાઈફમાં ત્યાં તમારી પાસે કેટલું બધું પૈસા હોય નહી હોય પછી તમારે વર્કિંગ વગર તમે છો પહેલાથી અને તમારે એજ્યુકેટેડ છો તો તમે કરો છો તમારે જોબ કરવાની છે ત્યારે તમે જોબ નથી કરો પછી તમાર એજ્યુકેશન નો કોઈ ફાયદો નથી હા તો છેને પછી તમે સારી એજ્યુકેશન... લીધી હોય તો પછી તમને જોબની બી ટેન્શન નથી.
હા સારું એજ્યુકેશન હોય તો તમને એવું હારું પેકેજ મળે હારું જોબ મળે. ને પછી તમે... ટુવેલ્થ કરો કોલેજ કરો એ બધું કરીને પછી તમે એમ કેવ કે ચાલીસ હજાર પચાસ હજાર નો જોબ તો એ પછી ની મળે ને.
હ પણ તમને શું થાય છે કે એ એક ટાઈમ એવું આવે છે લાઈફ... મે કે તમને બી ખબર નથી પડતી આ ટાઈમ આપવા શું... થશે તમને કઈ નીડ હશે તો આના માટે તમારે શું છે કે એજ્યુકેશન તો લેવી જ બહુ જરૂરી છે.
બહું જરૂરી આજના ટાઈમે હું બધું અપગ્રેડ થઈ...
તમે એટલા બધા પડેલા ગણેલા છો ને તો બી તમને એવું લાગે છે કે તમે બહુ... ઓછા પડેલા છે બધા સામને એવું છે કે એમનું સ્ટ્રગલ એટલું ટફ ટાઈમ થઈ ગયું છે કે બધા લોકો એક સાથે બે બે કામ કરે છે અમના, એક કામ એક જોબ ઉપર કોઈને ડિપેન્ડ નથી અમના.
કોઈ નથી આજે હું બધું ફૂલ ટાઈમ કરુંને પાર્ટ ટાઈમ બી કઈ ના કઈ વસ્તુ કરે જ બધા કોઈ ના કોઈ.
હા તો છે પણ તમે જો આજના ટાઈમમાં શું છે તમારી તમારી સેલરી પેકેજ તમારૂલોકોનું બહુ ઓછું લાગે છે, અને ખર્ચો તમારો એટલો હોય છે કે તમને ખબર છે, તમે જે કમાવો છો તો બધા વયા જાય છે. કેમ કે મહેંગાઈ ઘણી બધી છે, અને તમે પનેલાઓ તમે કમાવો છો. તમે બનેલા નથી હોતા. તમારે શું કરશો પછી? આ સોચીને તમે વિચાર કરો કે જે લોકો છે, જેમને પઢાઈ નથી આવતી, કંઈ નથી. તેમમની સાથે શું થાય છે કે બઉ આખી શું કરે એમનું લાઈફમેં કમાવી તો શકે છે, પણ ઈતના કમાવી શકે છે કે
પણ બહુ બધું એમ કચકચ કરીને બધું, બે-ત્રણ જોબ કરીને, એ લોકો કે એમ કરે, સેલરી બહુ બધું, એ બે-બે ટાઈમ જોબ કરે, એ બધું, એ બો સ્ટ્રેસ લઈને કરે, એ લોકો જોબ એના કરતા શું થાય કે એ લોકોને બી એટલું બધું એમ લાઈફની મજા નહીં આવે. બધું જોબમાં છે. એ લોકો કરતા રહેને, જોબ બધું જ કરતા એમ
હા, તો છે. તમે સાચું કઉ છો. એવું છે, મારી સાથે એવું છે. જો હું બી પેલા હું એવા જ હતું કે હું પોતે એમ સમજતી હતી કે માને કઈ નથી આવડતું, અને હું માસ્ટર કરી લી છું. પછી પછી જ્યારે હું જોબ ઉપર નીકળી, ત્યારે મને એટલી બધી નોલેજ થઈ ગઈ. મને એવુ લાગે હવે મને એવું લાગે છે કે મને, મારી પાસે તો ઘણી બધી નોલેજ છે, અને મારી પાસે જો સારી રીતે ડિગ્રી છે. એવી છે કે તમે ત્યાં બી જાઓ, કંઈ બી તમે જાઓ, તમને જોબ તો મળી જશે. તમને જોબ ન કોઈ વાંધો નથી આવવાનું. આ બહુ સારું લાગે છે મને. કે મને જો મારા મા બાપે મને જો કરાવે. જે મને હેલ્પ આપી છે. આ ઘણી બધી બહુ સારી છે કે મારી લાઈફને ક્યાંયથી બી કોઈ તકલીફ આવી જાય, પછી હું પોતે કોઈને ઉપર ડિપેન્ડ નથી રહેવાની. હું પોતે જોબ કરી શકું છું, સેલ્ફ ડિપેન્ડ છું. બધી મારી જો એજ્યુકેશન છે, એ બી છે કે માને એવું કોન્ફિડન્ટસ થાય છે મેં પોતાની જ તો જોબ લગાવીડી શકું છું. પછી બીજાને બી હું કઈ લીધે હેલ્પ કરી શકું છું. મને એવું ગવ થાય છે. મને એવું છે, અને કેટલા ઘણા બધા લોકો છે. હું આમની જોબ લગાવી છું અને એમનું મને બહુ સારું-સારું કે છે કે, તમને મને જોબ આપી. પણ મને એવું લાગે છે કે, તમે સારું-સારું નહીં બોલુ કેમ? આ તો મારે હાથમાં હતું, તો હું આપી દીધી. જ્યારે મારે હાથમાં નથી થતું, હું કેવી રીતે આપતી? મને બી ખબર નથી. કેમ કે કેહેવાનું કે છે કે બીજા ને ભલું થઈ જાય, બહુ સારી વસ્તુ કહેવાય છે. કે બધા બીજાને ક આ ટાઈમ ચાવ જોબ માટે ગાય ગ છે ના કી બધા લોકોને જો મળતી બી નથી અમના જેના હાઈ એજ્યુકેટેડ લોકો બી છે, જેમની વધારે સેલેરી નથી. આ તમારા કોન્ટેક સારા છે, તમારા સારા છે. તમને કોઈ દિકકત આવવાની નથી.
એ તો છે. એ વાત તો તમારી હયાચી છે, કેમ કે એજ્યુકેશન બહુ ઇમ્પોર્ન્ટ છે. આજના ટાઈમે તમે જો ભનેલા નહીં હોય ને તમને કસે બી તમે જાવ તો તમને સેલેરી નહીં મળવાની. તમને કમાવાળો નું બધું પછી બે ત્રણ જગા મો મારવા પડે. આટલે જવા પડે, ત્યાં જવા પડે પાર્ટ ટાઈમ જોબ કરવા પડે. તમે થોડુંક બી ભણેલા હોય તો તમને હું આજના ટાઈમે હ થોડુંક જણ કોમ્પ્યુટર માં કઈ ઓફિસ પર તો જોબ મળી. એમ થોડો ઘણો ભણેલો હોય તો ભણવાનું બ ઇ્પોર્ટેન્ટ છે.
તમે તમારા તમારા મા બાપો યા મારા મા બાપ હો બધા લોકો સાથે ફેરેન્ટ કરતા હતાજુ. એ તો આપતા પણ એવું ધ્યાન નથી આપતા કે એમને કઈ એજ્યુકેશન જોઈતી હોય છે આ પહેલાના જમાનામાં કોઈ નથી ધ્યાન રાખતું એમનું છે કે ટ્વેલ્થ કરી લે પછી જોશું શું.
હા એ.
આજના જમાનામાં શું થાય છેના તે તમે જો કે તમે તમારા છોકરા ફિફથ ક્લાસમાં આવી જાય પછી એવું ટેન્શન થઈ જાય છે કે એમનું સ્કૂલ કેવું છે. એમનું કેવું બેકગ્રાઉન્ડ છે કે ઇંગ્લિશ છે નથી, તમારા છોકરા ને ઇંગ્લિશ નથી આવતી હો તો પછી આગે. ું ટફ ટાઈમ આવી ગયું છે કે બધા લોકોને ઈંગ્લિશ આવે છે. બધા આપે છોકરાઓને છોકરીઓને ઇંગ્લિશ મીડયમ બનાવાનું માંગે છે. કેમ આગે આવીને તમારા ઇન્ટરવ્યુ ઇંગ્લિશમાં થવાના છે. તમે પોતે ઇંગ્લિશમાં નથી બોલો તો તમે નથી સમજ્યા પછી તમે જોબ નથી કરી સકતા કમ્પ્યુટર લાઈનમાં તમે નથી કરી શકતા. કે તમે હિન્દી મીડિયમ છો આ છે. તમે અમુક અમુક જોબ તમે કરી શકો છો પણ તમારું પેકેજ એટું સારું નથી થતું તો તમારે છોકરાઓ માટે બી છે તમારી ફેમિલી મેમ્બર્ માટે બી આ છે. કે એનું એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કઈ એજ્યુકેશન લે છે આમે તમારી આખી મહેનત બી લગાવી પડશે ને તમારે આખી આખા પૈસા ભી તમારે લગાવી દવું પડે આ બી બહુ સારું છે.
સારું છે કેમ કે હું તમે જે પેસા લખીને તમે જે તમે તમારા પર ઇન્વેસ્ટ કરો. એટલે એક ટાઈમ પર એડવસ્ટ જ થાય કેમ કે તમે તમારી સ્ટડી તમારો તેના માટે પહે લાગો તો એમાં કોઈ ખોટ નથી કેમકે એ વસ્તુ તમને ફ્યુચરમાં કામ આવવાનું છે. તમે ક બીજાવ તમારા પર ડિગ્રી હોય માસ્ટર ન ડિગ્રી હોય તમે પેહ ભરીને એટલે તમે ફીસ ભરીને બધું એમ કોલેજ બધું કરીને એડવાન્સ તમે માસ્ટર બધું કરેલા હોય ફ્યુચરમાં એ એ બધું વસ્તુ કામમાં આવે કે ભાઈ એટલું સેલેરી મળશે તમને એટલું પેકેજ મળશે. એજ જગ્યા પર તમે ટ્વેલ્થ કરીને તમે કઈ કશ જગ્યા જાઓ ટ્વેલ્થ કરીને હિન્દી મીડિયમ બોનેમને મળશે આજના ટાઈમ પર એમ થઈ ગયું છે બધું.
આ તો તમે સાચું કહો છો એજ્યુકેશન તો ઘણી બધી ઇમ્પોર્ટન્સ છે આપ લાઈફમાં જે એજ્યુકેશન હોય એ ઘણા બધા લોકોને એવું છે કે એમને કંઈ બી કરે કે નહીં કરે એમને એજ્યુકેશન બહુ સારી રીતે કરવી જોઈએ.
એજુકેશન તો ઇમ્પોર્ટન્ટ છે બ કેમકે એજ્યુકેશનની હોય તો હું લાઈફમાં બ એ છે. તકલીફ આવે તમને કે પછી હું કરીએું એના કયા કરિયર પર ડિપેન્ડ રહે એમ. કેમ કે આજના ટાઈમ પર હું છે કે એટલું બધું ખર્ચું છે અને એટલું બધું મોંઘાાઈ વધી ગયા છે તો તમારીથી હું તમને ખર્ચો કરવા માટે પહેહ તો જોુએ એના કરતા પહેલા તમને કામ કરવા પડે.
હા તો તમે સાચું કહ તો એવું તો થાય જ છે બધા માટે એવું થાય છે પણ તમે જો આજના એજ્યુકેશન માટે હું કેટલા લોકોને જોઉં છું કે એનું છોકરી બનેલી ઘણી હોય અને છોકરાને કાંઈ નથી આવડતું પછી એમને સુધી છોકરી લગ્ન કરીને પછી બહુ કામ કરે છે. અને પછી ું અર્નિંગ કરે છે, એના સારું અર્નિંગ હોય છે. પણ એના છોકરા માટે કઈ નથી થ. એમને કઈ અ્યું નથી પછી એનું એટલું બધું સાંભળવું પડે છે એના માટે હું એમ જ કહ છું કે છોકરાઓને ઘણું બધું સારું બનવાનું બહ મેન તો છોકરાઓને ઘણું બધું સારું બહ બનવાનું બ જરૂરી છે. કે એમની લાઈફમાં એટલી બધી ટેન્શન હોય છે કે એમનું બનવાનું તો એક અલગ બાત છે. ક્યાં ભણે છે.
ભણવાનું તો ર જ કેમ કે છોકરા લોકોને શું છે પછી લગ્ન કરે તો એના પછી બધું રિસ્પોન્સિબિલિટી આવી જાય.
હા, પછી એવા મને એવું લાગે કે છોકરીને તમે એમ કરી દો કે ચાલો ઠીક છે તમે. બનશે કરશે એમને લાઈફમાં તો જે આવવાના છે એ બી કરવાનું વાનું છે પણ એ છોકરો ન તો એવો થાય છે કે આને પોતે બધું કરવું છે એને તો બધું ઘણું બધું પડવું બનવાનું બહુ જરૂરી છે. અને તો કરવું જ જોઈએ કેમ કે એની લાઈફ આજે ટ સ્ટ્રગલ છે કે દસ મતલ કે સો વેકેન્સી હોય ત્યારે એમને ફવ વેકેન્સી નીકળે છે. સો ફ કોને મળવા છે બધાને બી ખબર નથી થતી. જે પોતાનું બિઝનેસ કરે છે એને બનવાનું બહુ જરૂરી છે એ બનેલું ખલેલું ન હે તો બિઝનેસ
હા બિઝનેસમાં હ બિઝનેસમાં એક્સપિરિયન્સ છે તો બી ચાલે હું તમને બધું અઉ બધું હ એટલે તમને બધું ત હેન્ડલ કરવા આવવા જોઈએ.
તમે પછી હેન્ડલ નહી કરી શકો તો એ તમારું બિઝનેસ ફ્લોપ થાય તમને બહુ મગજમારી થાય બધું આ અકાઉન્ટ ન સ પછ બ કરવાનું હ નોલેજ હોય પછી કોઈ ભણેલો નહી હોય એજ્યુકેશન એટલું બધું નહી લીધેલા હોય તો પછી એને બ એમ લાગે કે એમાં ફ્લોપ થાય એ એક ટ ફલો થાય.
હા તો છે એના વષવ મને બી એવું લાગે છે કે બધા માટે તમારે કોઈને પાર્થને એવું શું શું કરતી પ મારી ફ્રેન્ડ હતી અને સાથે એવું થયું હતું કે એમ પાસે એટલું પૈસા નથી થતો કે પોતે બની શકે એને નોટબુક નથી અને બુક ઓકસસાથી પછી આ સિચ્યુએન ને હું બી બ અમે બી એ બધારે સારું નું કે અમે બધું કર પોતે પછી બી હું એમને શું છે ન્ટેલિજન્ટ હતી પછી મે હેલ્પ કરીને મકું કે ભાઈ એમને કઈ સારી મળી જાય નોટ હ મળી બની શકે આજે જો તમે આ છોકરી છેને લગ્ન થઈને પછી બી કમાવે છે તો આ મારું એટનું કેહે છે, કે તમને મને કો અપાવી પણ અમને એ નથી સમજતી કે મને અપાવી છે આવું નથી પણ એમને માઇન્ડમાં એવું છે કે હું ત્યારે મને કોઈ હેલ્પ નથી કરતા તું કેવી રીતે આગે ઇન્ટર કરતી પછી હું એમ એ કરતી પછી આ છોકરી અમને માસ્ટર ડિગ્રી છે મને એ તો સારું લાગે છે કે કોઈ છે તમારા સામને કો વણી નથી શકતા એવું બહ સિચ્યુએશન આવે છે તો તમે એમને હેલ્પ કરો તમને હેલ્પ આપો આના લીધે શું થય છે કે બધા લોકો પછી ઇન્ટેલજન્ટ છે અને બ એમને પાસે આ સાધન નથી થતા આપને પાસે થોડું ઘણું હોય પછી અમને એમને હેલ્પ કરી દેવાની એ બહ સારું છે
બ તમે બહ સાચી વાત કીધું કેમકે એનાથી એવું થાય કે આગળ કેમ કે તમે કોઈને હેલ્પ કરો તો તમને બી કોઈ હેલ્પ કરશે આ તમારી સાચીને એક્સેપ્ટ કરું આ વાત તમારા વાત કરવામાં ખુબ ખુબ મજા આવું ને આનંદ આવ્યો ને આર. તમારું તમે મારા વાત કર્યું ને પછી ક્યારે પછી આપડે મળશે
ઠીક છે ચાલ જય